હલો. નમસ્કાર. તમે કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ એકદમ મજામાં
હ હા
શું કઈ કરે હું મારું ભણવાનું કરી રહી
હું સિલાઈ કામ કરી રહી હતી
તમે સિલાઈ કામ પણ કરો છો
હા અને સિલાઈ કામ કરવું ખુબ ગમે
તમને આવડે છે તે
હા ખુબ જ સારી રીતે તમને
ના મને તામ બિલુ બકુલ બી નથી આ વલતું સાચી વાત પણ હું રસોઈ ખુબ જ સારી બનાવી લઉ છું
એમમાં અને તો રસોઈ પણ આવડીે છે
હા તમે તો એકદ ઓલરાઉન્ડર લાગો છો
નહી નહી એવું કઈ નથી
હા હા હા
જી તમે આજે શું જમ્યા
મો આજ ડાળ ભાત તેમજ શીરો જમી તમે
મેં આજે ઉત્તમા ખાધું
વાહ શું તમને રસોઈ એકદમ આવડે છે
ખૂબ જ સારી રીતે
હા રસોઈ તો મને પણ ખુબ જ સારી રીતે આવડે જ છે તમે અન્ય કયા શોખ ધરાવો પૂ છો
મને સિલાઈ કામ તેમજ ચિત્રકામ ખુબ જ ગમે છે.
વાહ! મને મહેંદી કરવી ખુબ જ ગમે છે.
વાહ! મહેંદી કળા તો ખુબ જ સારી કવા કેવાય.
હા તો ભલે ચાલો હું મારું આગળનું કામ કરું. તમે બી તમારા
જી જરૂર દિન શુભ રહે આવજો. તમારું પન આવ જો